કેમ છો?
મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું. શું કરી રહ્યા હતા?
બસ કોએની ઉતીહી.
આજે હું વિચારતી હતી કે આપણે કારોબાર અને વ્યવસાય વિશે વાત કરીએ.
ખૂબ સરસ વિચે છે વ્યવસાય આપડે જીવન અને દેશની અર્થવ્યવસ્થા માટે ઘણું મહત્ત્વ છે.
હા વ્યવસાય થી લોકોને રોજગાર મળે છે અને પરિવાર નું જીવન સ્તર પણ ઊંચું થાય છે.
સાચું કશો તમે નાનો વ્યવસાય હોય કે મોટો બધા સમાજને કઈક ને કક યોગદાન આપે છે
બિલકુલ એકદમ સાચી વાત કહું છો બધાને પોતાનું ગુજરાણ ચલાવવા માટે કોઈને કોઈ વ્યવસાય તો કરવો જ પડે છે આપણા અહીંયા કેટલાય બધા અલગ અલગ જાતના વ્યવસાય છે તો ઘણા બધા લોકો ખેતી કરે છે કિરાણા ક કિરાણાની દુકાન કરે છે કપડાંની દુકાન કરે છે ડેરી હોટલ ટ્રાન્સપોર્ટેશન પછી ઓનલાઈન બિઝનેસ આ બધા જ નવીન નવીન અલગ અલગ ઉદ્યોગો ના પ્રકાર છે
બિલકુલ સાચું કહ છો તમે આજકાલ તો ઇન્ટરનેટ અને મોબાઈલના કારણે લોકો ઘર બેઠા વ વેપાર કરી કરી શકે છે સોશિયલ મીડિયા પણ વ્યવસાય વધારવા માટે ઉપયોગી બન બન્યું છે
બિલકુલ સાચું કહો છો તમે હવે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને બધા જ પોતાના બિઝનેસને વધારે સ્માર્ટ બનાવી દીધો છે લોકો સુધી જાણકારી પહોંચાડવા માટે નાના અમથા બિઝનેસને મોટા સ્તર સુધી મોટા પાયા સુધી ફેલાવા માટે ઇન્ટરનેટ બહુ જ મદદગાર સાબિત થાય છે
સાચું કહેશો તમે મહેનત ધીરજ અને ગ્રાહક સાથે સારો વ્યવહાર આ ચાર પાત વ્યવસાય સફળનોો આધાર છે
બિલકુલ સચ કહો છો ગ્રાહકોને સંતુષ્ટિ આપે એવા વ્યવસાય આપોઆપ આગળ વધે છે આપણે જો સારી ક્વોલિટી આપીએ ગ્રાહકોને સંતુષ્ટિ આપીએ એ લોકોને જે વસ્તુ જોઈએ એ મોલ ભાવ અને થી આપણે જો પ્રમાણિકતાતી મહેનત કરીએ તો જરૂરથી આપણે આપણા વ્યવસાયમાં આગળ વધી શકીએ છીએ
બિલકુલ સાચું ક્યું તમે વધારે નફો કમાવા કરતા ગ્રાહકોનો વિશ્વાસ જીતવો વધારે જરૂરી છે
બિલકુલ અમારા ગામમાં ઘણા લોકો છે ને એ નાનો વ્યવસાય કરવાનું શરૂઆત કરી છે અને એના એનું સ્તર વધારવા માટે એ લોકો ઇન્ટરનેટની મદદ પણ લે છે જેનાથી એ લોકો સુધી પોતાની માહિતી પહોંચાડી શકે કે એમને શું રોજ શરૂઆત કરી છે
સાચું કહશો તમે સરકાર પણ નાના ઉદ્યોગ અને વ્યવસાય માટે સહાયતા આપે છે
બિલકુલ અને આપડણે જોઈએ તો યોગ્ય સારી રીતે જો આપણે કોઈ પણ વ્યવસાય કરવા માટે સારી રીતે પ્લાનિંગ કરીએ પછી એને યોગ્ય માર્ગદર્શન હેઠળ આપણે જો એ કામને અ સારી રીતે અ યોજના બનાવીએ તો આપણને જરૂર થી આપણા કામમાં સફળતા મળે છે
બિલકુલ વ્યવસાય ફત પૈસા કમાવાનું નહીિ સાધન નથી પણ સમાજની સેવા કરવાનો પણ માર્ગ છે
એકદમ સાચી વાત છે જે વ્યવસાય લોકોની જરૂરિયાત પૂરી કરે અને રોજગાર આપે તે સમાજ માટે આશીર્વાદ સમાન છે
સાચું કવ છો તમે આજે વ્યવસાય વિશે વાત કરી ઘણું શીખવા મળ્યું
હાસ તો આપણે જ્યારે એકબીજાને આપણા વિચારો એકબીજાને આપીએ તો એનાથી આપણને જરૂર થી કોઈને કઈ નવીન અ અનુભવ થાય છે. અને બહુ બધું શીખવા મલે છે. જો પેલા છે ને બજા પેલા તો બજારની જરૂરિયાત સમજવી જોઈએ. કોઈ પણ વ્યવસાય શરૂ કરતા પહેલા આપણને બજારની શરૂઆત આમ જરૂરિયાત જો સમજવી જોઈએ. કે બજારમાં કયા ઉત્પાદન અને કઈ સેવાની વધારે અ જરૂરિયાત છે. એ મુજબ જ આપણને આપણું કાર્ય શરૂ કરવો જોઈએ.
સાચું કયો સો તમે. એટલી ફક્ત પૈસા હોવાથી વ્યવસ્ કંઈ સફલ નથી થતું. પૈસા જરૂરી છે. પણ યોગ્ય યોજના, મહેનત અને સમયનું વ્ય વ્યવસ્થાપન એટલે એટલું જરૂરી છે.
બિલકુલ સાચું કહો છો તમે. ઘણા લોકો શરૂઆતમાં નુકસાન થતા નિરાશ થઈ જાય છે. પણ કોઈ પણ વ્યાપાર ગોઠવવા માટે આપણને સહનશીલતા રાખવી બહુ જરૂરી છે. કોઈ પણ વ્યવસાય હોય. નફો અને નુક કસાન એ વ્યવસાયના બે સિક્કા જેવા છે. એટલે એક વખત ન નુકસાન થાય તો પછી નફો બ જરૂર થાય છે. એટલા માટે કોઈ પણ વ્યવસાય કરવા માટે આપણે ધીરજ અને મહેનત, ઈમાનદારી એ બહુ જ રાખવી અ રાખવી બહુ જ જરૂરી છે.
એકદમ સાચું કયો સો તમે. કોઈ સફળ વ્ય વ્યવસાયનું ઉદાહરણ આપી શકો તમે?
હા આપણે ઘણા મોટા ઉદ્યોગપતિઓ છે એ લોકોએ નાના સ્તરથી જ શરૂઆત કરી હતી. મહેનત, દૂરદર્શિતા અને આત્મવિશ્વાસના લીધે એ લોકો આ
સાચું. કયો સો તમે. આજકલ મહિલાઓ પણ વ્યવસાયમાં ખુબ આગળ વધી રહી છે.
એકદમ સાચું. ઘરગથ્થુ ઉદ્યોગ પછી બુટિક કેટરિંગનું કામ, ઓનલાઈન સેલિંગ, બ્યુટીપાર્લર. હસ્તકળા જેવા ઘણા બધા ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું રંગ બતાવી રહી છે. સફલ થઈ રહી છે.
સાચું કયું એકદમ. પરિવારની આ આમદની પર વધે છે. અને મહિલાઓનું આત્મનિર્ભર બની જાય. આત્મનિર્ભરતા એ આજના યુગ મોટી તાકત છે.
બિલકુલ સાચું કહો છો તમે. વ્યવસાયમાં ગ્રાહક
બિલકુલ સાચું કયું તમે. ગ્રાહક સંતુષ્ટ હોય તો ફેરથી આવા છે અને બીજા લોકોને પણ તમારા વ્યવસાય વિશેષ કરે છે.
બિલકુલ. એ પોતે આપણા ગ્રા આપણા અ સામાનથી કે સેવાથી જો સંતુષ્ટ થાય તો લોકો સુધી પણ અ જાનકારી પહોંચાવે છે. અ એટલે જ નમ્રતા અને સાચી સેવા વ્યવસાયની ચાવી કહેવાય છે.
સાચું કયું એકદમ તમે. મધુરવાણી, સમય પર સેવા, ઈ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદ વ્યવસાયને લાંબા સમય સુધી સમ સફલ બનાવે છે.
આપણે યુવા પેઢી માટે શું સંદેશો આપશો તમે? કે યુવા પેઢીને કેવી રીતે નોકરી કે વ્યવસાય રોજગાર માટે કેવી રીતે લોકોને કોઈ પણ કામ કરવું જોઈએ.
સંદેશ એ છે કે નોકરી સાથે સાથે સ્વરોજગાર વિશે પણ વિચાર નાના વ્યવસાયથી પણ મોટી સફળતા મળી શકે છે.
એકદમ સાચું કહો છો તમે ખુબ સુંદર વાત છે. વ્યવસાયમાં મહેનત પ્રામાણિકતા અને ધીરજ હોય ને તો સફળતા જરૂર મળે છે.
હા સાચું કું તમે સફળ વ્યવસાય નું રહસ્ય ફત નફો નથી પણ વિશ્વાસ અને સેવા છે
બિલકુલ. આ નફ આ આજના રોજગાર વિશે બદલ વાત કરી ને મને તો એલી બધી જાણકારી મળી કે આપણા અર્થવ્યવસ્થામાં જોઈએ તો વ્યવસાય જરા વસ્તુઓ અને સેવાઓ ન ઉત્પાદન થાય તો રોજગાર મળે અને દેશનો વિકાસ પણ થાય. તો નાનો હોય કે મોટો આપણને વ્યવસાય એક સમાજના આગળ સમાજને મહત્વ ધરાવવા અને એને આગળ વધારવા વિકાસશીલ બનાવવા માટે બહુ જ મોટું યોગદાન આપે છે.
સાચું કયો તમે આજના આધુનિક યુગમાં વ્યવસાય ઘણા પ્રકારનો જોવા મળે છે. જેમે કિરાણા દુકાન કપડ કપડોનો વ્યવહાર ખેતી, ડેરી, હોટલ વ્યવસાય, ટ્રાન્સપોર્ટ સેવા, ઓનલાઈન બિઝને સ અને મોટો ઉદ્યોગ, ટેકનોલોજી, વિકાસ સાથે વ્યવસાય કરવાની રીતુમાં ઘણો બદલાવ આવ્યો છે.
બિલકુલ. કોઈ પણ વ્યવસાયની સફળતા માટે મહેનત, પ્રામાણિકતા, સમયનું યોગ્ય વ્યવસ્થા થાપન અને ગ્રાહક પ્રત્યે સન્માન આ બહુ જ જરૂરી છે. ગ્રાહક વ્યવસાય નો રાજા કહેવાય છે. એટલે ગ્રાહક સ તુષ્ટ થાય તો વ્યવસાય સતત પ્રગતિ કરે છે.
એકદમ સાચું કયું આજ કલ તો યુવા પેઢી નોકરી સાથે સાથે સ્વરોજગાર તરફ પણ આગળ વધી ગયા છે.
બિલકુલ. આ તમારાથી રોજગાર વિશે વાત કરીને બહુ જ સરસ લાગ્યું અને બહુ બધી જાણકારી મેં એકત્રિત પણ કરી. તો ચાલો પછી બીજા કોઈક નવીન વિષય પર તમારાથી જરૂર ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે પણ આરામ કરો ફરીથી મળીએ. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
આવજો.